હલો હલો હા કેમ છો?
મજામાં તમે કેમ છો
હા મજામાં
સરસ
હા આજકાલ આમ મિત્રતા અને અભ્યાસ વિશે થોડી ચર્ચા કરીએ
હા બોલો બોલો
હા કેવાય છે, ને કે તે જીવનનો સૌથી સુંદર સંબંધ છે. આમ વિદ્યાર્થી જીવનમાં માતા પિતા અને શિક્ષકો પછી સૌથી વધું અસર હોય તો એ મિત્રોની હોય છે સારા મિત્રો આપણને સફ સફળતા તરફ લઈ જાય છે જ્યારે ખરાબ મિત્રો જીવનને ખોટા માર્ગે દોરી શકે છે. તેથી વિદ્યાર્થી જીવનમાં મિત્રોની પસંદગી ખૂબ જ સમજદારીથી કરવી જોઈએ
હા એ તો તમે સાચી વાત કીધી. મિત્રો આપણા જીવનનો અરીસો હોય છે. આપણે જેવા મિત્રો પસંદ કરીએ છીએ ધીમે ધીમે આપણે પણ એવા જ બનીએ છે. કેવાય ને કે જેવો સંગ તેવો રંગ અને વિદ્યાર્થીઓ અ જીવનમાં બે વસ્તુઓ સૌથી વધુ મહત્વની છે. એ સારા મિત્રો અને સારો અભ્યાસ આ બંનેનું યોગ્ય સંતુલન જ એમના ઉજ્જવળ ભવિષ્યનો પાયો બની શકે છે.
હા બરાબર છે, અને મિત્ર એટલે એવો વ્યક્તિ જે સુખ અને દુઃખમાં આપણી સાથે રહે સાચો માર્ગ બતાવે અને ભૂલ થાય ત્યારે સમજાવે અને સફળતા માટે પ્રોત્સાહન આપે સાચો મિત્ર ક્યારેય સ્વાર્થ માટે મિત્રતા કરતો નથી તે નિસ્વાર્થ પ્રેમ વિશ્વાસ અને સહકારનું પ્રતિક હોય છે. અને વિદ્યાર્થી જીવનમાં મિત્રતાનું ખૂબ જ મહત્ત્વ હોય છે હવે વિદ્યા થી જીવનમાં મિત્રો સાથે આપણે ઘણો સમય પસાર કર તા હોઈએ છે અને મિત્રો દ્વારા આપણને નવી બાબતો શીખવા મળે છે, અભ્યાસમાં મદદ મળે છે. આત્મવિશ્વાસ વધારે છે અને મુશ્કેલી સમયમાં સહારો બને છે. તેમજ જીવનના મૂલ્યો પણ સમજી શકીએ છીએ તેથી મિત્રોની પસંદગી જીવનમાં સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાંની એક છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અ મિત્રોની પસંદગી આપણા સ્વભાવ, વિચારો, અભ્યાસ અને ભવિષ્ય પર સીધી અસર કરતી હોય છે. એક સારો મિત્ર આપણને સફળતા તરફ લઈ જઈ શકે છે તો જયારે ખોટો મિત્ર છે એ આપણને સાચા માર્ગ પરથી ભટકાવી પણ શકે છે. અને મિત્ર જીવનની સૌથી મોટી સંપત્તિ છે. સાતો સાચો મિત મિત્ર તમે કીધું એમ જ કે સુખ દુખમાં સાથ આપે હિંમત આપે, ભૂલ થાય ત્યારે સમજાવે, સફળતામાં આનંદ આપ આપે અને નિષ્ફળતામાં આપણને પ્રોત્સાહન પણ આપો આપતો હોય છે. જયારે આપડે સાચા મિત્ર છે સારું મિત્ર છે તે છે જે સાચું બોલવાની આ હિંમત ત રાખે, તમારી પ્રગતિથી ખુશ થાય. ખરાબ આદતોથી દૂર રાખે, અભ્યાસ માટે પ્રેરણા આપે, અને મુશ્કેલીઓમાં આપણો સાથ પણ ના છોડે
સારા મિત્રના ઘણા ગુણ હોય છે. જેમ કે પ્રામાણિકતા, સાચો મિત્ર ક્યારેય ખોટું બોલતો નથી. તે હંમેશા સત્યનો સાથ. થોડું આપે છે. પછી વિશ્વાસ મિત્રતાનો પાયો છે. સાચો મિત્ર. આપણા અ રહસ્યોની કદર કરે છે. અને મિત્ર મદદરૂપ પણ બને છે. હવે મુશ્કેલીમાં જે વ્યક્તિ આપણી મદદ કરે, તેજ સાચોમિત્ર કહેવાય છે. માત્ર આનંદમાં સાથ સાથે રહે. તે મિત્ર નથી. તથા સારા વિચારો ધરાવતા, તો સારો મિત્ર હંમેશા સારા કાર્યો માટે પ્રેરણા આપે છે. અને મહેનતુ મિત્રો સાથે રહેવાથી આપણે પણ મહેનત કરવાની પ્રેરણા મળે, અને મેળવીએ છીએ.
હા, અને આપણા જીવન પર કેવું કે ખોટા મિત્રોની પણ અસર થતી જોવા મળે છે. કે કે ખોટા મિત્રો આપણને, સમયનો બગાડ કરાવતા હોય છે, આપણને અભ્યાસથી દૂર રાખતા હોય છે. ખરાબ વ્યસનો તરફ આપણને દોરી જતા હોય છે. આપણા શિસ્તનું પાલન નથી કરવા દેતા. ભવિષ્યને નુકસાન પહોંચાડી શકતા હોય છે. એટલે મિત્રની પસંદગી કરતી વખતે, તમારે ખૂબ જ સમજદારી રાખવી જોઈએ. અને અભ્યાસનું પણ ઘણું મહત્વ છે. કે અભ્યાસ માત્ર પરીક્ષા પાસે, કરવા માટે નથી હોતું. અભ્યાસ આપણને જ્ઞાન આપે છે. વિચારવાની શક્તિ આપે છે, સારા નિર્ણય લેતા શીખવે છે. અને જીવનમાં સફળ પણ બનાવ બનવા માટે તૈયાર કરતું હોય છે.
હા અભ્યાસમાં મિત્રોની ભૂમિકા ખૂબ જ વધારે હોય છે. જેમકે સાથે અભ્યાસ કરવાથી, તો આપણે અભ્યાસ આમ સરળ બને છે. હવે જૂથમાં અભ્યાસ કરવાથી મુશ્કેલ, કેલ વિષય પણ સરળ બને છે. એકબીજાના પ્રશ્ન નો ના જવાબ મળી શકે છે. તેમજ સારા મિત્રો એકબીજાને મહેનત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. પછી સ્વસ્થ સ્પર્ધા વિદ્યાર્થીઓએ વધુ સારુ, પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરે છે. અને સારા મિત્રોને, એકબીજાને નોટ્સ, પુસ્તકો અને માહિતી આપે છે. તથા પરીક્ષા સમયે એકબીજાને પ્રશ્નો પૂછીને તૈયારી, સારી કરી શકાય છે.
હા એતો સાચીવાત છે, અને સારા મિત્રોથી આપણને ફાયદા પણ ઘણા થતા હોય છે, કે આપણામાં આત્મવિશ્વાસ વધે છે. આપડો અભ્યાસમાં રસ વધે છે. આપણે કોઈ નવી માહિતી હોયને. તોએ આપણેે ઝાણી શકીએ છીએ. પછી સ્પર્ધા ધાની આપડામાં ભાવના વિકસે છે, અને આપડો માનસિક તણાવ છે, એ પણ ઘણો ઓછો. થતો હોય છે. અને સફળ વિદ્યાર્થી મિત્રતા અને અભ્યાસ વચ્ચેનું સંતુલન, સફળ વિદ્યાર્થી છે, એ મિત્રતા અને અભ્યાસ વચ્ચેનું સંતુલન પન જાળવતો હોય છે. અ સમયનું આયોજન કરીને અભ્યાસ માટે સમય મળે. મિત્રો સાથે પણ સમય વિતાવી શકાય અને અન્ય પ્રવૃતિઓ પણ કરી શકાય છે.
હા અને ને અભ્યસના મિત્રોની ખોટી અસર પણ થઈ શકે છે. જો મિત્ર દિવસભર મોબાઈલમાં સમય બગાડે ગેરહાજર રહે નકલ કરવા માટે પ્રોત્સાહિત કરે અને વ્યસન તરફ કોઈ દોરી જાય તો વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં પડી શકે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. પણ આજે સોશિયલ મીડિયા પર ઘણા મિત્રો બનતા હોય છે પરંતુ સાચો મિત્ર તો એ જ છે જે તમારી પ્રગતિ ઈચ્છે, મુશ્કેલીમાં મદદ કરે. માત્ર ઓનલાઈન નઈ પરંતુ વાસ્તવિક જીવનમાં પણ સાથ રે અને સ્પર્ધા નઈ આપડો સહકાર કરે સાચો મિત્ર વચ્ચે ઈર્ષ્યા ન ઈર્ષ્યા નથી હોતી. પરંતુ સહકાર હોવો જોઈએ. એકબીજાને પાછળ ખેંચવાને બદલે આગળ વધવામાં મદદ કરવી જોઈએ.
હા અને સારા મિત્રો પસંદ કરવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેમ કે મિત્ર જે છે એ સારા સંસ્કાર ધરાવતો હોવો જોઈએ, અભ્યાસમાં રસ ધરાવતો હોવો જોઈએ. શિક્ષકો અને માતા પિતાનો આદર કરતો હોવો જોઈએ. સમયનું મહત્ત્વ સમજતો હોય અને ખરાબ આદતોથી દૂર રહેતો હોય. તથા ઈર્ષ્યા ન કરતો હોય અને સફળતા માટે પ્રોત્સાહન આપતો હોય તેવો મિત્ર હોવો જોઈએ.
હા એ તો સાચી વાત છે અને માતા પિતા અને શિક્ષકોના અનુભવોનો પણ આપણે લાભ લેવો જોઈએ. તેઓ ઘણીવાર સાચા અને ખોટા મિત્ર વચ્ચેનો તફાવત છે એ સારી રીતે સમજી શક તા હોય છે અને વિદ્યાર્થીએ અમુક આદતો પણ અપનાવી જોઈએ કે સારા મિત્રો પસંદ કરવા જોઈએ. પોતાનો અભ્યાસ છે એ નિયમિત કરવો જોઈએ. પોતાના સમયનું છે યોગ્ય આયોજન કરવું જોઈએ. ખરાબ સંગતોથી દૂર રહેવું જોઈએ. શિક્ષકોનો આદર કરવો જોઈએ. અને કોઈ પણ પ્રશ્ન એમને થાય તો એને પૂછવામાં કોઈ દિવસ સંકોચ પણ ના અનુભવવો જોઈએ.
હા અને વિદ્યાર્થી તરીકે પણ આપણી અમુક જવાબદારી હોય. છે જેમ કે સારો મિત્ર બનાવવો જોઈએ. મિત્રોની સફળતામાં ખુશ થવું જોઈએ. ખરાબ આદતોથી દૂર રહેવું જોઈએ અને એકબીજાની મદદ કરવી જોઈએ. તથા સમયસર અભ્યાસ કરવો જોઈએ અને સત્ય અને શિસ્તનું પાલન કરવું જોઈએ. હવે ઘણા સફળ લોકોનું એવું કહેવું છે કે તેમની સફળતામાં સારા મિત્રોનો મોટો ફાળો રહ્યો છે. સારા મિત્રો મુશ કેલીમાં સાથ આપે છે. નિષ્ફળતા પછી હિંમત આપે છે. અને યોગ્ય માર્ગ માર્ગદર્શન પણ આપે છે. અને જીવનમાં આગળ વધવામાં મદદરૂપ બને છે.
હા, એ તો તમે સાચી વાત કીધી. અને સફળતા માટે કેવું મિત્રતા અને અભ્યાસ બંને જરૂરી છે. જો આપણી પાસે માત્ર મિત્રતા હોય. અને અભ્યાસ ના હોય તો આપણું ભવિષ્ય મુશ્કેલમાં મુકાઈ શકે છે. અને માત્ર અભ્યાસ હોય અને સારા મિત્ર ના હોય તો આપણું જીવન નિરસ બની જાય છે. એટલે આપણે બંનેનું સંતુલન જાળવવું પણ જરૂરી છે. અને યુવાનો એ તો એવા મિત્રો પસંદ કરવા જોઈએ જે સારા વિચારો આપે સપનાઓ પૂરા કરવામાં મદદ કરે. મહેનત કરવા માટે પ્રેરણા આપે અને સારા માણસ બનવામાં પણ મદદ કરે.
હા અને માતા-પિતા અને શિક્ષકોની પણ કેટલીક ભૂમિકા હોય છે. જેમ કે બાળકોને સારી સંગત પસંદ કરવાનું માર્ગદર્શન આપે છે. મિત્રોની પ્રવૃતિઓ વિશે જાણવું જોઈએ, સારા મૂલ્યોનું શિક્ષણ આપવું જોઈએ. અને અભ્યાસ અને મિત્રતા વચ્ચે સંતુલન જાળવવું. જાળવવાનું શીખવું જોઈએ. અને જીવનમાં પણ મિત્રતાનું સાચું મૂલ્ય ત્યારે જ થાય છે. જ્યારે તે દુઃખમાં પણ આપણો સાથ આપતો હોય છે હવે સાચો મિત્ર તે ન થી જે માત્ર ખુશી ના સમય માં સાથ રહે સાચો મિત્ર તે છે જે મુશ્કેલીમાં સાથ આપે, ભૂલ થાય ત્યારે સમજાવે, સફળતા માટે એ પ્રેરણા આપે અને સાચા માર્ગ પર ચાલવામાં મદદ કરે.
હા, એ તો તમે સાચી વાત કીધી. જે વિદ્યાર્થી જીવનમાં સારા મિત્રોની પસંદગી અને નિયમિત અભ્યાસ બંને સફળતા સફળતાના બે મજબૂત આધાર સ્તંભ છે. એટલે આપણે એવા મિત્રો પસંદ કરવા જોઈએ. જે આપણને જીવનમાં આગળ વધ મદદ કરે અને સાથે મળીને જ્ઞાન, સંસ્કાર અને સફળતા સફળતાની સફર, સાથે કરે.
હા, બરાબર છે. સારું ચલો પછી વાત કરીએ.
હા, હા. વાંધો નહી સારું સારું ચલો આવજો.